મજામાંજ. જો તમે.
હું પણ મજામાં છું. હું તમને કતી હતી. કે આજે આપણે છે ને મોબાઈલ અને સોશિયલ મીડિયા વિષય પર થોડો વખત આપણે ચર્ચા કરીએ કે મોબાઈલ અને સોશિયલ મીડિયા એ શું છે એનો વધુ પડતો ઉપયોગ એ આપણા માટે ફાયદાકારક છે કે. પછી નુકસાનકારક છે. તો એ વિષય પર આપણે થોડી ચર્ચા કરીએ અ તમને શું લાગે છે આ વિષય પર.
મને તો એવું લાગે છે કે આ મોબાઈલ કે સોશિલ મીડિયા તો હવે જોઈએ તો આજના દુનિયામાં કે આજના સમયમાં. એની મહત્ત્વ ખૂબ જ વધી. ગેર છે તે એક ભાગ. બની ગય છે તે દ્વારા લોકો સરળતાથી જોડાયેલા રહે છે અને દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરે છે અને જીવન જીવનમાં વધુ ઝડપીને સરળ. બનાવે છે કોઈ પણ કોઈ નાણાં બાળક હોય તે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે અને મોટા હોય કે વૃદ્ધ લોકો હોય એ જાત જાતના લોકોએ મોબાઈલના યુઝ કરે છે અને એવું ગણવામાં આવે છે કે. એક દિવસ તો ખાયા વગર રહી શકાય છે પરંતુ મોબાઈલ વગર નહીં રહી શકાય મને તો એવું લાગે છે મોબાઈલ. કે ફોન દ્વારા આપણે કોલેજ. અને મેસેજ કરી શકીએ છીએ અને જેથી આથી આપણા સંપર્ક. સંપર્ક કરો એ ખૂબ જ સરળ બની ગય છે અને જો હું તો કહું છું કે મોબાઈલ તો ખરાબ પણ છે અને સારું પણ છે જે વ્યક્તિ યુઝ કરે છે એના ઉપર ડિપેન્ડ રાખે. છે કે એને કેવી રીતે યુઝ કરવું અને જે વ્યતિ. પોતાના કામકાજ માટે બહાર જાય છે તો એ પોતાનો ફોનને પોતાની ફોનથી પોતાની ફેમિલી સાથે વાત કરી શકાય છે અને ફેસ ટુ ફેસ એ વાત કરી શકાય છે અને તેને એકલું પણ નિ મે. ફરક પડે કે હું એકલો છું જેના કારણે આ મોબાઈલ. તો સાર જ ગણવામાં આવે છે તો. હવે હું સોશિયલ મીડિયા વિશે વાત કરું તો સોશિયલ મીડિયા દ્વારા માહિતી ઝડપથી. ફેલાય છે અને સમાચાર કે અપડેટ તરત જ મારી. આથી લોકો માટે ખૂબ જ જાગૃતતા બની ગઈ છે, પરંતુ આ સોશિયલ મીડિયા તો હવે એ રોજ્ર રોજિન્દ્ર પોતાના દ્વારા ચલાવી શકે એવું બની ગયું છે, કારણકે એની ઉપર મિટો મિનિટમાં ઘણા લોકો પોતા પોતાના રોજિંદ્રા જીવનનો સમય શેર કરે છે તે કે શું કરતા છે, શું નહીં કરતા છે, ક્યાં જાય છે, ક્યાં ફરે છે. એવી નાની નાની વસ્તુ એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે અને અસંખ્ય લોકો તેમને ફોલો કે ફોલોવર્સ કે ફોલો બેક કરે છે અને એમની માહિતીને એની પાસે જાય છે અને શેર કરે છે. હું તો એવું જ કહું છું, કે જો આવી બધી વસ્તુ છે ને આપડા લાઈફમાં બહુ જરૂરી નહીં મળે, આપડે આપડા માહિતી કોઈને શેર કરવું હોય, એતો સરસ જ ખોટું છે જેથી એના કારણે આપણા ઘરમાં. ચોરી થઈ જવાનું કે લૂટપૂટ થઈ જવાનું વધારે શક્યતા રહે છે, તો મને તમે કવોની કે આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
હા, તમારી વાત તો એકદમ સાચી છે, તમે જે પ્રમાણે કીધું કે આપડે એક દિવસ. અહ એક દિવસ એટલે ઘણા બધા દિવસ ખાવા વગર રહી શકે પણ મોબાઈલ વગર નહી રહી શકે એ વાતમાં તો હું તમારી સાથે જ છું, અને સોશિયલ મીડિયામાં તમે કીધું તે પ્રમાણે કે લોકો પોતાની રોજિંદી જીવનની જે બી અહ પ્રક્રિયાઓ છે કે પોત બહાર ફરવા માટે જાય છે, મનોરંજન માટે, કોઈ પણ સ્થળે જાય હોટલમાં જમવા જાય કે જ્યાં જાય ત્યાં અહ ફોટા પાડે અને અપલોડ કરે. એટલે આ બધું છે ને સોશિયલ મીડિયા એને તમે કીધું તેમ ફો ફોલોવર્સ હોય ફોલો બેક કર તા હોય છે, એ ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઈન્ફુરેશન અહ ઇન્ફુરેશન હોય છે એ ઘણા બધા લોકો છે ને એમના જે પણ એ લોકો દૈનિક જીવનમાં જે પણ ક્રિયા કર તા હોય છે ને એને પોસ્ટ કરી દે, એટલે લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ બ હોટલમાં જમવા ગયું છે, એની ઘરે કોઈ નથી તો ચાલો આપડે રાખો બોલી દઈએ, એટલે તેની ઘરે ચોરીનો ભય રહી છે તમે કીધું તે પ્રમાણે એટલે આ આપણે કશે બી કહે સોશિયલ મીડિયા પર અહ પોતાની અહ જે વસ્તુઓ આપણે ફરવા જઈએ છે, ફોટા શેર કરવા માટે હું ના નથી પાડતી, પણ એવું મેં કેવા ઈચ્છું છું કે આપણે જે સમયે ફરવા જઈએ છે ને તે સમયે ફોટા પાડી લેવા જોઈએ પણ અપલોડ નહીં કરવા જોઈએ. અપલોડ ક્યારે કરવાના આપડે પાછા ઘરે આવીએ ત્યારે શાંતિ થી બેસીને અપલોડ કરવાના. એટલે પેલા જે ચોરને થાય કે આ ફરવા ગયેલો છે પણ આપડી ઘરે આવીને જોઈ ને ત્યારે આપણે સાક્ક્ષાત જોઈ હા કે આ છે અહિયા એટલે પછી દૂરથી જ પાછો વળી જાય એટલે આપણે ચોરીનો પણ ઓછો ભય રહે છે. તો આપણે ફોટાને એવું શેર તો કરવું જોઈએ પણ આપણે જે સમયે બહાર હોટલમાં જમતા હોય છે ને તેને જમવા પેલા પેલું જમવાનું ન જે બધી વાનગી આપે જે ઓર્ડર કરીએ છે એમ તરત ફોટો પાડીને શેર કરી દઈએ એટલે સામે વાળા વ્યક્તિને ખબર જ પડી જ કે સાંજેનો ટાઈમ રાતના ના આ લોકો બહાર ગયેલા જ પાક્કું. કોઈ મળે નહી ચાલો ઘરે જાય આપણે ચોરી કરી લેઈ એટલે આવું બધું કરવું ન જ જોઈએ. એટલે ફોટા તો શેર કરવા જોઈએ પણ ઘરે આવીને શાંતિથી કરવું જોઈએ. જે સમયે આપણે બહાર હોય છે એ સમયે ફોટા શેર ન કરવા જોઈએ, અને બીજી વાત કરું તો મોબાઈલ એ આપણા માટે ઘણો ફાયદાકારક છે, પણ એક રીતના જોઈએ તે ઘણું નુકસાનકારક પણ છે, ટેકનોલોજીની તો આપણે વાત કરીએ આપણા એ ફાયદા માટે જ તેને બનાવવામાં આવી છે પણ કહેવાય છે ને કે જે વસ્તુઓના ફાયદાઓ છે તે જ વસ્તુઓના ગેરફાયદા પણ ઘણા બધા હોય છે. મોબાઈલે આપણા પરિવારના જનો જો કોઈ અહ કામ અર્થે, અહ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે તો તે એજ્યુકેશનને રિલેટેડ, લઈને જ્યાં બહાર સ્ટડીઝ કરવા માટે જાય છે તો તેમના માટે અ ફેમિલી સાથે અ નજીક રહેવા માટે મોબાઈલ એ ખુબ જ મહત્વનું સાધન છે. પણ એક રીતના આપણે જોઈએ તો મોબાઈલે આપણો બહુ બધો સમય પણ બગાડે છે ઇન્સ્ટાગ્રામ છે અ રીલસ જોવામાં અ ફોટો અપલોડ કરવામાં શેર કરવામાં એનું એડિટિંગ કરવામાં એટલે આપણે ઘણો બધો ટાઈમ એમાં આપણો વેડફતા હોય છે જે આપણો ઘણો કિંમતી સમય છે. પણ આજના જમાનામાં એ મોબાઈલ વ વગર ચાલે એવું તો નો બને કેમ કે એજ્યુ કેશન પણ હવે ઘણું બધું ઓનલાઈન થઈ ગયું છે. ઓનલાઈન સ્ટડીઝ છે. એટલે મોબાઈલ તો આપણને જરૂરી છે. અ ને સોશિયલ મીડિયા પણ આપણને આપણા જે દેશમાં બનતી અનેક ઘટનાઓ છે કે જે આપને સોશિયલ મીડિયાના થ્રુ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે. જય્યારે આપણે બીજા બધા સોશિયલ મીડિયા સિવાયની જો આપણે વાત કરીએ તો ટીવી થ્રુ પણ આપને માહિતી અ ન્યૂઝ મીડિયા ચેનલ દ્વારા મળી જાય છે પણ સોશિયલ મીડિયા ન્યૂઝ મીડિયા ચેનલ કરતા પણ ઇન્સ્ટન્ટ વિધિન અ સેકન્ડમાં આપણ ને જાણકારી આપી દે છે. અને સૌથી ધીમું આપડે વાત કરીએ તો ન્યૂઝપેપર. આપડે સોશિલ મીડિયામાં હવે તો જોઈ લે પછી ન્યુેપરમાં આવતુ હોય છે. તો સોશ્યિલ મીડિયા એ ઘણું ફાયદાકારક છે. પણ આપણે એનો ઉપયોગ શાંતિથી અને સમજી વિચારીને કરવો જોઈએ આપણે ગમે તે વસ્તુ અપલોડ કરી દઈએ એવું ન કરવું જોઈએ લોકો ઘણા બધી રીતના સોશિયલ મીડિયાનો પણ દૂર ઉપયોગ કરતા જોવા મળે છે પણ આપણે આજના યંગ જનરેશને સતત અને જાગૃત રહેવું જોઈએ અને સોશિયલ મીડિયાનો પણ સદપયોગ કરવો જોઈએ તમને શું લાગે છે આ વિષય પર.
હા તમે જે કીધા તો ખૂબ જ સરસ વાત છે અને ખૂબ જ સારી વાતો કીધા પરંતુ મને એવું લાગે છે કે જ્યાં હુધી કોઈ પણ વ્યક્તિ એ સોશિલ મીડિયા ચલાવે છે તો પોતાનું અકાઉન્ટ છે ને પ્રાઇવેટ રાખો વો ખૂબ જ જરૂરી છે કેમ કે જો આપણે આપણા અકાઉન્ટ પ્રાઇવેટ રાખીશું ને તો આપણે લોકોને જે આપણે જેટલા લોકોને ફોલો કે ફોલો બેક કરેલા હોય છે ને તે આપણા બધા અડગતા હોય છે આપણે બધા ઓળખે છે અને એ જ લોકોને કન્ફર્મ કે ફોલોબેક આપવું પડે છે અને તેમાં જો આપણે સ્ટોરી લગાવીશું કે અ ફોટો શેર કરીશું કે કંઈ પણ કરીશું તો તે લોકોએ આપણા ઉપર કંઈ ખરાબ વિચારતા નથી. કેમ કે તે બધા તો આપણા ઓળખતા જ હોય છે એટલા માટે હું કહું છું કે આપણા અકાઉન્ટ છે ને જેને પ્રાઇવેટ રાખો એ તો ખૂબ જ જરૂરી છે અને બીજી વાત જે તમે કીધા કે મોબાઈલનો ઉપયોગ એ સારી જે ખરાબ છે અને તેમાં છે ને ફિલ્મો, ગીતો અને ગેમ્સ પણ સરળતાથી રમી શકાય છે અ જેના કારણે વધુ સોશયલ મીડિયાનો ઉપયોગ નહીં થાય છે પરંતુ મોબાઈલ વધુ ઉપયોગ કરવાથી એ આપણે જ નુકસાન થાય છે જેમ કે આંખ અને સ્વાસ્થ્ય પર એ અસર પડે છે આથી મર્યાદિત રાખવું એ આપણા ઉપર જ હોય છે અને જો સોશિલ મીડિયા-મીડિયા પર ખોટી માહિતી પણ ફેલાય છે આજથી સાવચેત રહેવું અને સાચી માહિતી વ્યતિને ચકાસવી જોઈએ અને સોશિયલ મીડિયા ઉપર તો એવું પણ આવી જાય છે કે એક બીજા વ્યક્તિ અ વ અ જૂનું આઈડી કે રફ આઈડી બનાવીને બીજા વ્યક્તિના ફોટો એના ઉપર લગાડે છે અને એમને અ ખોટું ખોટી ખોટી કોમેન્ટ કરે છે જેને જેના દ્વારા એ બી ત્રીજો વ્યક્તિ એ પોતાના અકાઉન્ટને બેન કરે છે અને ચાલ ચલાવવું એની ઉપર સંમત નથી રાખ જેથી હું કહું છું કે આવી નાની-નાની ફ્રોડથી આપણે બચવી જ જોઈએ અને સાયબર ક્રાઈમનો ખતરો પણ રહેલો છે જેના કારણે કે પાસવર્ડ કે ઓ ટી પી કોઈને પણ સેલ કરવું નહીં જેથી જો આપણે કોઈને ઓ ઓ ટી પી પાસવર્ડ સેર કરી દે છે તો આપના અકાઉન્ટમાંથીને પૈસા કેટલાક નીકળી જશે મિનટોમાં આપ આપણે જ ખબર નહીં પડશે તો મને એ એના વિશે તમે શું કે કેવા માંગો છો
હા તમે જે જાણકારી આપી છે તેમાં રા મંતવ્યો મુજબ યોગ્ય છે તો તમારા સાથે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વિષય પણ આપણે ઘણી બધી ચર્ચા કરી અને મને તો ઘણી બધી નવી-નવી જાણકારીઓ પણ આપ થ્રુ અ પ્રાપ્ત થઈ છે તો આ બધી નવી-નવી જાણકારી આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર અને આપણે ફરીથી આવી વાતો કરતા રહીશું એવી મારી આશા છે.
ચાર.